બસ બસ એકદમ મજા. તમે કેમ છો?
અમે પણ મજામાં પછી એ ઉનાળા ની રજા આવી એટલે તો ઓર મજામાં. કારણ કે હવે તો વેકેશન પડ્યું બાળકોને એટલે ફરવાના પ્લાન્ બનાવીએ છીએ
અચ્છા હમ હમ હમ કઈ બાજુ જવાના છો આ વખતે ફરવા આજે આપણે ફરવાનો જ એક ટોપિક લઈએ કે આપડણે કઈ ફર્યા હોય તો એના વિશે થોડી વાત કરીએ. કે કંઈ પ્લાન કરતા હોઈએ તો.
હમ્મ આ વખતે હવે વિચાર છે ઉપર નોર્થમાં જવાનું એટલે કે હરિદ્વાર બાજુ જવાની ઈચ્છા છે. બુકિંગ માટેનું આજ બધું જોઈ લીધું. . અમદાવાદથી ટ્રેન છે સિ્ધ થી હરિદ્વારની
હમ હમ
એટલે હરિદ્વાર દહેહરાધૂન. મસૂરી એમ તે જવાની ઈચ્છા છે. બહુ જ સાંભળ્યું છે અને ત્યાંની ગંગા આરતી વિશે બહુ જ વિડિયો જોયા છે. એટલે એમ થાય કે એક ગંગા આરતીના આપણે સાક્ષી બનીએ, અને મા ગંગામાં આપણે સ્નાન કરીએ. તો, કેટલું મજા આવે કેટલું પવિત્ર, જળ છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
એટલે અભિભૂત થઈ જવાય, એના વિચારથી જ તે. કે આપણા પવિત્ર ધાર્મિક સ્થળ હરિદ્વારમાં આપણે જઈએ છીએ એક એચ્યુલી એનું નામ હરદ્વાર હોવું જોઈએ. કારણ કે એ શમ શંકર ભગવાનની ભૂમિ છે અને શંકરને હર કહેવાય. એટલે હરિદ્વાર નહી. પણ હરિદ્વાર કારણ કે એ ક્કરની ભૂમિ છે. અને ત્યાંથી જ ઉપર જવાથી કૈલાસ આવે છે.
હમ્મ હમ્મ
શું કહો છો તમે એ બાબત
હા બરાબર છે, એટલે તમે જે કહયો છો એ બરાબર છે, હરી કયો કે હર કયો બે વસ્તુ એક જ છે, હરિહર તો એક જ છે, એટલે હરિદ્વારે એટલે ત્યાં આપણે ત્યાંથી તે ચારધામ ની યાત્રા શરૂ થાય છે, ભગવાન ની કૃપાથી અમે લોકો બે વરષ પહેલા તે ચાર ધામની યાત્રા પૂરી કરી છે, નહીંતર તો અ મારે ઘણા વખતથી પ્લાન કરતા હતા પણ થતું નહતું તો ભગવાન નો આદેશ હશે કે તમે આવી જાઓ તો અમે હરિદ્વાર પહેલા ગયા. દ્વાર થી જ તેમમે યાત્રા શરૂ કરી ચાર ધામ ની યાત્રાને તરવાત થઈજા હરિદ્વાર થીજ થાય છે. ત્યાં ગંગા કિનારે અમને એક સરસ રૂમ મળી ગઈ હતી અને દરવાજાની બહાર નીકળો એટલે ગંગા નદી જ તે એટલે હરકી પેઢી માં ને અમે લોકો આરતી કરવા પછી સાંજે ગયા હતા. જેંમે સવારે પહેલા એટલે અમારા રૂમ ની બહાર જ ગંગા નદી હતી એટલે પહેલા જઈને એમાં જ અમે ડુકી લગાવી અને થોડા ફ્રેશ થયા જમયા નાસ્તોને કર્યા અને પછી સાંજે ગંગા હર પેઢીમાં જે આરતી થાય છે એ તો જોવાત થી મન એક આનંદિત થઈ જાય છે મનમોહ આરતી છે ગંગા તેનું જે છે એ તો હવે ટીવીમાં લાઈવ પણ દેખાડે છે અને ત્યાંથી જ ત્યાં આપણી ચારધામની યાત્રા શરૂ થાય છે પછી બીજે દિવસે અમે લોકોએ ત્યાંથી યમનોત્રી જવા માટે પહેલાં નીકળ્યા અને યમુનોત્રી થઈ પછી ગંગોત્રી ગયા અને પછી કેદારનાથ અને પછી છેલ્લે બદ્રીનાથ એવી રીતે સરસ અમારે એક અ ભગવાનનો આદેશ હું કમાશે યાત્રા સરસ થઈ ગઈ અમને બહુ યાદગાર રહી ગઈ હતી અમારે ત્યાંના બધા રમણીય દૃશ્યો ઝરણાંઓ વહેતા હોય પાણી આવતું હોય વરસાદનો વાહો તો અમે સપ્ટેમ્બરમાં ગયેલા બે વરસ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો ગયેલા તો બહુ જ સરસ છે એનું અને અમને ગંગોત્રીમાં તો એટલું સરસ અમને ઉતારો મળ્યો હતો કે ગંગાજી નું મંદિર છે ગંગા દેરી જે છે એની એક્ઝેટ સામે એટલે મંદિરમાં જે બે વખત આરતી થાય છે એ અમને મારા રૂમમાંથી દેખાતી અને સામે જ ગંગાજી એટલે સામે આરતી આરતી કરતા હોય અને મારા નસીબે એટલા સારા કે અમે લોકોએ ગંગાજી ની પણ આરતી કરી ત્યાં ગંગોત્રીમાં ગંગોત્રીમાં અમે ગંગાજીની આરતી કરી એ એક બહુ સરસ અનુભવ છે અને જે પાણીનો વેગ છે ગંગોત્રીથી આવે છે એ તો ખૂબ જ છે એનો અવાજ પણ આમ ગમે એવો છે આપણને ઘનઘુર અવાજ છે પણ મજા આવે એવો છે અને ઘણા લોકો એનાથી આગળ પણ યાત્રા કરવા જાય છે ગૌમુખની પણ અમારા એવા નસીબ નહીં કે અમે ગૌમુખ સુધી જઈ શકીએ અમે ગંગોત્રીથી પછી રિટર્ન થઈ ગયા કેમ કે થોડી ઠંડી પણ હતી છોકરાઓ પણ નાના હતા એટલે પણ બહ સરસ અમાને સરસ એક લાહો મળ્યો છે
હા સાંભળીને મને બહુ જ આનંદ થયો કે અમે જઈ રહ્યા છીએ તો અમે પણ આ લાવો લેશું અ
હલો હલો
એ હયશ એમ કે ઠંડી હોય છે મે જૂન મેમાં પણ ઠંડી હોય છે પણ હવે જોઈએ છીએ ગરમ કપડાંય થોડા લઈ જઈશું ઠંડક હોય તો કંઈ આપણે આપણે એવી ગરમ પ્રદેશમાં રહેનારા એટલું બધું ઠંડી સહન ના કરી શકે એટલે બધું કપડાંને બધું તો ભરપૂર લઈ જઈશ અને બધા મિત્રો જ છે સાથે એટલે ખૂબ જ મજા આવશે અને ત્યાં થી તમે કહો છો એમ ગંગોત્રી યમનો ત્રી પણ જઈ આવશું એ પણ મજા મજા આવે એવું છે. અમે તો ગઈ સાલ તો છેને અહ નીચે સાઉથ બાજુ ગયાતા.
હમ
સાવ માં પણ કેરાલામાં બહુ જ મજા આવે એવું છે વરસાદ નો દેશ એટલે એકદમ લીલું છમ આખો પ્રદેશ ખૂબ ઝાડો ખૂબ સરસ ઘટાટોપ જંગલ અને તો તમે જુઓ જંગલમાં જઈને એક ભૂલો ને એક જુઓ એટલો સરસ ધોધ અને એ મને થોડો ખાવા પીવામાં વધારે રસ છે એટલે ત્યાં મેં નીર ઢોસા ત્યાંનો નીર ઢોસાનો સ્વાદ, ઉપમા જુદી જુદી ચટણીઓ ઓ મદ્રાસી ચટણીઓના સ્વાદ એટલા અલગ ને કે, આપણને એમ થાય કે અચ્છા આપણ કઈક જુદી જ જાતનો સ્વાદ છે. એમાં એ લોકોએ જે વાપર્યું હોય ઇન્ડી ઇન્ડ ઇન્ગ્રીડિયન્ટ એ બધું અહી ગુજરાતમાં કદાચ થી મળતું, એટલે એ બધા મસાલાઓ પણ મેં ખરીદી લીધેલા. મદ્રાસસી મસાલાઓ, કારણકે મને ખાવાનો શોખ, એટલે હું ઘરે પણ મદ્રાસ વાનગીઓ વધારે બનાવું છું, એટલે કેરાલા ફરવાની તો મજા જ આવી. અને ખાવા પીવાની મને તો વધારે મજા આવી.
હા, સાઉથમાં તો સાઉથમાં તો એવું જ છે કે આપ આપડું જે ઘર જેવું ખાવાનું છે. એટલે સાઉથ ઈન્ડિયન આઈટમ બધી આપણને સારી મળી રહે. ત્યાં આપડે ભૂખ્યા રવું ન થાય આપ આપણને જે જોઈતું હોય, એ મળી રહેહી છે. અને સાઉથમાં એક કોવલમ બીજ બહુ સરસ છે. અમે પણ થોડા ટાઈમ પહેલા ગયેલા સાઉથમાં પણ તો એક કોલમ બીચ બહુ સરસ છે. એ જે ખુલ્લો દરિયો છે, એ તો બહુ જ સરસ છે જે ગ દર દરિયાના જે વેવસ હોય છે, એ એ અને ત્યાંની જે માટી છે તો બધાક ચિત બનાવે છે પણ બહું જ સ છે. એની ઉપર કલરિંગ પણ એ લોકો કરે છે. જે સિંગઆર્ટ કરે છે, ને એનું તો એ પણ બઉ સ સરસ છે ત્યાં આગળ અને રામેશ્વરનોો દરિયો પણ ખુબ જ સરસ છે રામેશ્વરમ મંદિર ની બહારજ છે. અને ત્યાં આપડે ગુજરાતી સમાજ નજીકમાં જ છે રામે વોશરૂમની પાસે અને કેરાલા માં તમે કેવો છેમ ગ તો બહુ જ છે બહુ જ સરસ બસ છે ત્યાં આગળ જેટલી ગરમી પડે છે પણ વરસાદ પણ એટલો જ આવે છે, અને ઠંડ પણ એટલી ત્યાં આવળો હોય છે.
હા સાચી વાત છે, અને મુંબઈ પણ મને બહુ જ ગમે છે. મુંબઈ એ રીતે કે મેટ્રો સિટી છે. અને આજુબાજુ હિલ સ્ટેશન કેટલા બધા છે. જેમકે મહાબળેશ્વર, માથેરાન, ગણેશપુરી, વર્જેશ્વરી. અને મારા બાળકો નાના હતા, ત્યારે અમે એક વખત ગયા હતા મહાબળેશ્વર. પછી ત્યાંથી બધાએ કીધું કે ટોય ટ્રેનમાં બેસીને માથેરાન જાઓ બહુ મજા આવશે. પછી માથેરાન ગયા. પછી ગણેશપુરી ગયા. ગણેશપુરીમાં ગરમ પાણીના કુંડ છે. એટલે કે ગંધક ના પાણીના કુંડ છે. છે. એટલે એમાં નાયા બધા એમ કે સ્કીન ના રોગ કોઈ દિવસ થાય નહી. અને થોડું પાણી ભરતા પણ આવ્યા અમે. અને વર્જેશ્વરી માં. માટીના મોટા-મોટા ભગવાન બનાવવાની એક મોટો આશ્રમ છે. ત્યાં શીખવાડે પણ ખરા અને કલાત્મક રીતે અ.. ભગવાનની મૂર્તિઓ બનાવી અને જે મંદિરોમાં પધરાવાતી હોય, ને એ મૂર્તિઓ બનાવવાની ફેક્ટરી નો કહેવાય પણ આશ્રમ છે. એ બધું જોવાની પણ બહ જ મજા આવી. અને ટોય ટોય ટ્રેનમાં તો તમે સાથે ચાલી શકો. જ્યારે માથેરાન ચડતી હોય ને ડુંગરા ગોળાકારમાં ત્યારે રસ્તામાં આવતા નાના-નાના ગામડા ડા ઓ એ જોવાની પણ એટલી જ મજા આવે. ખેતરો અને જ્યારે તમે ઉપર પહોંચો ને ત્યારે તમને એમ થાય ત્યારે વાહ. આનાથી વિશેષ બીજી એકઈ જગ્યા જ નહીં હોય.
હમ.. અમે લોકો માથેરાન નથી ગયા. પણ મહાબલેશ્વર નેમ તો જઈ એવા છે. પણ માથેરાનું મેં બહુ સાંભળ્યું છે કે ત્યાં કુદરતી દ્રશ્યો બહુ જ સરસ છે. અને એની પહાડોની વચ્ચેથી જે ટોય ટ્રેન નીકળે છે, તો એનું જોવાનું એકદમ આહલાદક હોય છે એમ ખુબ સરસ હોય છે. આપણને ગમી જાય એવું હોય છે. અને ત્યાં હોર્સ રાઈડિંગને એવું બધું પણ થાય છે, અને છોકરાઓ માટેનું પણ ત્યાં ઘણી બધી વસ્તુઓ છે. છોકરાઓને ગમે એવી તો ઈ બહ સરસ આનંદ છે એનો વજેશ ફરી પણ અમે મને યાદ છે, તો એક વાર જઈ આવ્યા છીએ તમે જે વાત કરી બહુ સરસ છે. એક ધાર્મિક સ્થળ છે. શક્તિપીઠ છે માતાજી નું એવું કે છે.
હા. સાચી વાત છે. ચાલો. અત્યારે જો હવે, સામાન બાંધવાનો સમય થઈ ગયો છે. તો, હું ફોન રાખું છું. મજા આવી તમારી સાથે વાત કરવાની આવજો.
જર્ની આવજો.
થેન્ક યુ.